કેમ છો રાધે રાધે
રાધે રાધે હું મજામાં છું તમે કેમ છો
બાકી બધું શું ચાલી રહ્યું છે?
બસ કઈ નહી. આજ હમણાં થોડી માર્કેટ ગઈ હતી થોડી ખરીદી કરવા માટે, બસ હમણાં જ આવી.
અચ્છા-અચ્છા. તમે આમ ઓફલાઈન જેવા શોપિંગ કરો છો?
હા બેઉ કરી લઉં છું, એવું કઈ નહી કે ઓફલાઈન જ કરી લઉં. ઓનલાઈન પણ કરું છું, ઓફ લાઈન પણ કરી દઉં.
હા નહી મને તો આમ વધારે ઓનલાઈન શોપિંગ કરવું થોડું વધારે સરળ લાગે.
હા એમાં બી સરળ તો લાગે, કેમ કે તમારો ટાઈમ બચે, તમારે મતલબ ઘર બેઠા બધું સામાન આવી જાય. અને અહ સેલમાં પણ મતલબ થોડા ઓ રીઝનેબલ
ભાવમાં મળી જાય છે. એ એમાં શું દુકાન પર જઈએ ત્યાં વસ્તુ લાઈને આવ વીએ ને પાછા ઘરે આવીએ કઈ બરોબર થાય ન થાય, પાછું જાવાનું એ બધું પછી મગજ મારી થઈ જાય નઈ. એના કરતા, હમ્મ.
ની ઓલ ઓનલાઇન શોપિં... શોપિંગ પણ સારી છે, પણ તમે ઓફલાઈન શોપિંગ કરો, તો એમાં પણ મઝાવે.
હા મજા તો આવે પણ એ ક્યારે મજા આવે કે આપડે કોઈ ગ્રુપ હોય કે એક થી બીજી કઈ આપણે જોડે જતા હોય તો મઝા આવે.
હા ઈ વાત તો તમારી સાચ ચી છે તે... તો તો તમે મતલબ ઓફલાઈન શોપિંગ કરતા જ નથી.
ના ના ના એવું કઈ નથી હું ઓફલાઈન કરું છું ઓનલાઈન... તો શું છે કે આપણે હવે હું બેઠી છું અને મને કઈ વસ્તુ યાદ આયવી કેરે મારે હા બાથરૂમ માટે આ વસ્તુ લાવી છે તો હું સર્ચ મારીને આવી રીતે, કારણ કે હું માર્કેટ જાઉ ને એ ટાઈમ પર મને યાદ નથી આવતું કે મારે પછી સ્પેશિયલી એ વસ તું માટે માર્કેટ જવું પડે.
હા અને અત્યારે તો ઘણી બધી સુવિધાઓ... થઈ ગઈ છે ને હમણાં તો એટલી બધી એવી એપ છે જે તમે દસ મિનિટમાં તમારે ઘરે...
હા જે રીતના બ્લિંકીટ છે, ઇન્સ્ટામાર્ટ છે, એ બધું આ... આપણને આપણી દ સરળ થઈ ગયું છે આપણી લાઈફમાં કે આપણી ઘરે કોઈ ગેસ્ટ આયવું હોય અને આપણે રસોડામાં કોઈ વસ્તુ નહીં હોય કે આપણે કશે કોઈ તો દસ મિનિટમાં આપણી ઘરે વસ્તુ મળી જાય છે. એ એક સારું કામ છે એનું.
હા એ સારું છે, જેમ જેમ ટેકનોલોજી આ આવ આગળ વધે છે તેમ તેમ આપણું જીવન ઘણું...
હમ અને શું ઓનલાઈન શોપિંગ કરીએ ને તો... ઘણી વાર આપણને સસ્તુ પણ મળી જાય છે, ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે, એવું થાય છે.
હા એ વાત તો તમારી સાચી છે, પણ છે ને આપણે... હા આપ આપણે ઓફલાઈન શોપિંગ કરતા હોય તો... તો પણ મતલબ માર્કેટમાં જઈએ આપણે અ એક નહીં ચાર દુકાનમાં ફરીએ ક અહીંયા નહીં ગયમું હોય તો બીજે કશે દુકાનમાં જોઈએ. થોડો ભાવતોલ કરાવીએ... તો ત્યાં પણ આપણને... ફાયદો...
ફાયદો તો થાય જ છે એક વસ્તુ છે જે ઓનલાઈનમાં નથી થતી કે આપણે આપણેે શું કેયે એને ભાવતોલ કરવા. નહી હું તો આટલામાં જ આપીશ, હું આટલામાં જ લઈશ, એ મને વધારે થોડું એમાં સારું લાગે
હા અને આપણે ઓફલાઈન શોપિંગ કરશું તો આપણા વેન્ડર આપણાના જે અહીંયાના જે બધા વેન્ડર છે એમને ફાયદો થશે ને આપ આપણા લોકોને જ ફાયદો થશે
હ એ તો છે અને શું છે કે આ જેમ તમે કીધું કે ઓનલાઈનમાં કોઈ ફ્રોડ પણ નીકળે છે કારણ કે જેવી વસ્તુ બતાડે એવી કોઈવાર આપણને મળતી પણ નથી કે જે પણ એના કરતા આપણે આંખે જોઈને લઈને આવી જએ માર્કેટથી
હા એજ ને અને ઓનલાઈન શોપિંગમાં કોઈ કંઈ વાર ફ્રોડ પણ થવાનો કેટલો આપ આપણને એ રહે છે જેમ કે ઓટીપી માગો આ માંગે ઘણી વાર ખબર એવું પણ થાય છે કે એ લોકો પાર્સલ લઈને આવે છે અને આપણને આપણે પછી તો મંગાવયુ ઉપણ ના હોય અને આપણે એમ કહીએ ને કે મે તો આ નથી મ એવું રિટર્ન લઈ જાવ તો પછી કે તમે ઓ તી પી આપો
હા
એ બધામાં આપણે બહુ સાવધાન રહેવાની જરૂર
હા એટલે આ ઓનલાઈન બધા ફ્રોડો બધા વધી ગયા છે એના કારણે અમુક લોકો ઓનલાઈન શોપિંગ ઓનલાઈન બીજી બધી વસ્તુઓ કરતા પણ થોડાક પાગ પગ પાછળ લે છે
એજ ને જો આપણને મતલબ એટલી બધી ટેકનોલોજી આગળ વધી છે તો એ સાના માટે વધી છે કે આપણી સહુલિયત માટે આપણું જીવનશૈલી વધુ સારી રીતે ચાલે પણ અમુક લોકો એનો ઘણો દુરુપયોગ કરે
હા કરે છે બ આપણેે ના ના નહી કરવું જોઈએ પણ હવે જે લોકો એવું કરે લોકો પછી હ અને ઓનલાઈનમાં શું પાછું આપડે કઈ ઓર્ડર કરીએ તો સાઈઝ ફિટિંગ નુ ઈસ્યુ આવી જાય છે કોઈવાર કાપડ સારો નહી આવે કોઈ એવી કોઈ વેબસાઇટ હોય છે જ્યાંથી આવું જેવું માલ બતાડે એવું આવે નય પછી એ પાછું રિટર્ન પણ નહીં થાય
હા આપણે ઓનલાઈન શોપિંગ એ જ આપણે ઓનલા ન શોપિંગ કરવી હોય તો કોઈ એવી રીતે ટ્રસ્ટેડ એપ
હા, કે જે ઈઝી વેબ હા જે ઈઝી રિટર્ન આપે આપણને પાછું.
બસ એટલે હું ઓનલાઈન શોપિંગથી એકદમ ઓલી ખિલાફ નથી બે મારા ખ્યાલથી હું પોતે પણ બેવ પણ કરું છું જ્યાં મને ઓનલાઈન લેવાનું સારું લાગે મને ત્યાં સારા ઓફર મળે તો હું ઓન લાઈન પણ લઉ જ છું અને હું અહીંયા ઓફ ઓફલાઈન પણ શોપિંગ કરું જ છું.
હા, તો ઓફલાઈનમાં એ જોય ને કે આપણને ક્વોલિટી ચેક કરવામાં મળી જાય છે બધું જ આપણને આંખેથી દેખાય કે હા આવું વસ્તુ છે આવી આપણી ફિટિંગ છે બધું જ ખબર પડી જાય.
હા, એનો એક
હમ, હા અને એને તુરંત ને તુરંત આપણે લઈ શકીએ અને તો ઓન ને ઓર્ડર કરીએ અઠવાડિયા થીયા કે પાછું ફિટિંગનું ઈસ્યુ પાછું રિટર્નનું ઝંઝટ એ પાછું ક્યારે આવે મહિનો આમાં જ નીકળી જાય.
તો શુ એના કરતાં તમે માર્કેટ જાઓ તમે જે ગમે તે તમારા હાથો હાથ તમે પસંદ કરીને એનું મટરિયલ કેવું અને એક દુકાનમાં નહી ગમે તો તમે બ
બીજા, પણ એ બધું આપણેે કોઈ ફેમિલી જોડે જે તો હું સ્ટાર્ટિંગમાં જ કીધું તમને ફેમિલી ફ્રેન્ડ્સ
હા, એ તો સાચી વાત મને પણ મારી હું મારા મમ્મી ત્યાં જાઉં ને તો મારી બધી કઝિન્સ સાથે મને શોપિંગ કરવાનું બહું જ ગમે.
હા, હા એમાં જ મજા આવે. અને આમ બંને બંનેના પોત પોતાના ફાયદાઓ
હા બંને વસ્તુના પોતપોતાના ફાયદા પણ છે, નુકસાન નુકસાન પણ છે બેવ વસ્તુ છે.
બેલેન્સ રાખવું પડે કે ક્યાંથી શું લેવું છે, અને ક્યાંથી ક્યાં નથી લેવું છે. હમ, અને સૌથી મહત્વનું તો એ છે, કે જયારે જ્યાં જરૂરત હોય એ ત્યારે જ ખરીદવું.
હા એજ છે.
એ ખર્ચ વધે નહીં અને આપણું બજટ ઘટે તે નહીં. એનું પણ આપડે ધ્યાન રાખવું પડે.
હવે ઓનલાઈન શોપિંગમાં બી શું થાય ઘણી વાર છે, ને આપણે એમ જ બેઠા હોઈએ બેઠા હોઈએ કે ફોન આમ જ જોતા હોય તો ઘણી વાર શું થાય જોતા જોતા આપણે એક કોઈ બી એવી રીતે વેબસાાઈટ પર કે એપ પર જતા રહીએ તો કોઈ વાર શું થાય આપણને જે વસ્તુની જરૂર ના હોયને
એ પણ આપણે બેઠા બેઠા ઓર્ડર કરી દઈએ. આ એક છે. એમાં એ તો હું એટલે તો હું કીધું ને તમને કોઈ વાર ખોટા ખર્ચા પણ થઈ જાય એમાં કે આપણે સ્ક્રોલ કરીએ કરી. અરે આ તો સારું છે! ચાલ મંગાવી દઈએ, અરે આ તો સારું છે! ચાલ મંગાવી દઈએ. એ થતું રહે આપડી બહરી જાતે થતું થતું રહે આપના મનમાં કે આપન સારું, આપન સારું, આપન સારું
આમાં આપણાં પેલા બિનજરૂરી ખર્ચાઓ અને ઓલું શું માર્કેટ તો આપણને એમને એમ તો જતા ના હોય કે આપણને જરૂર હોય કે ચલો આ વસ્તુ તમારે જોવી જ છે ત્યારે જ આપણે માકેટ જઈએ છે હા અને જે જોઈતું હોય એ જ લઈને આવીએ છે, આપણે. કોઈક વાર એવું થાય કે ના જોઈતું હોયને, ગમી ગયું હોય, તો લઈ લીધું હોય તો એમાં થોડુંક પેલું બજેટ
ના બગડે, હમ્મ હમ્મ આમ હું જોઉ તો ઓનલાઈન શોપિં ઇંગ ના ફાયદાઓ પણ છે, ગેરફાયદાઓ પણ છે, હવે ફાયદા તમે પૂછ શો તો ક ચાલો ઘર બેઠે શોપિંગ થઈ ગઈ, સમયની મહેનત બચે આપણી, સારા સારા મળે એ એ બધું છે. પર એમાં પાછા નુકસાન પણ તો છે ને!
જેમ સિક્કાની બે પહેલું હોય. તેમ મતલબ એવું હોય જ છે, કોઈ પણ વસ્તુ તું એકદમ સો ટકા સારી હોય એવું હોય જ નહ જેમ એના ફાયદા હોય. તો સાથે સાથે એના નુ
નુકસાન પણ હોય છે.
એટલે એ આપણા હાથ પર છે કે આપ
હમ્મ હમ્મ હા ઓફલાઈનમાં શું હોય આપણને ડિસ્કાઉન્ટ મળી જાય છે કોઈ વસ્તુ સારામાં બ મળી મળી નથી મળતું સોરી ઓનલાઈનમાં બધું મળી જાય છે ઓફલાઈનમાં નથી મળતું કારણ કે અ દુખ દુકાને જીએ તો કોઈ વાર ભાવ વધુ કઈ દે છે હોય કે નહી હોય.
હા એવું હોય છે. ઓફલાઈનમાં પણ એમાં એક વસ્તુ છે ને આપણે આપણી વસ્તુ જોઈને પરત. આખીને લઈએ છીએ કે સારી છે. એના કોઈ ડિફેક્ટિવ પીસ પન નથી. તેવી રીતે આપણે જોઈ પરખીને લઈ લઈએ. એટલે એમાં થોડો સંતોષ.
હા મતલબ. આવું મને આમ લાગે છે કે કોઈ કોઈ વસ્તુ ઓનલાઈન ખરીદવી એ સારી છે, અને અમુક વસ્તુઓ ખાસ કરીને એ ઓફલાઈન ખરીદવી એ વધારે સારી છે.
હા હા બિલકુલ જેમ કે મેં તમને આગળ પણ. કીધું કે હું મતલબ ઓનલાઈન શોપિંગ પણ ખેલાફ નથી મને બવું કરવી ગમ જ્યારે જેની જે જરૂર હોય એ પ્રમાણે. શોપિંગ કરી લેવું છે કાર મને કોઈ એજન્સી હોય મારે જલ્દી કંઈક. લાવું હું ઓફલાઈન પણ કરી દઉં છું, અને ઘણીવાર હું ઓનલાઈન પણ જો મને સારા એવા ડિસ્કાઉન્ટ્સ અને ઓફર દેખાય તો ત્યાંથી પણ શોપિંગ કરી લઉં છું. હા અને શું બેવ શોપિંગ આપણે કરતા રહીએ ને તો ઓનલાઈનમાં તો મળે જ. છે, આપણ ડિસ્કાઉન્ટ પણ આપણે લોકલ માર્કેટમાંથી બી આપણે ખરીદી કરીને તો શું આપણા લોકલ વેન્ડરને પણ ફાયદો થ
ફાયદો થતો રહેે ને હા.
હા. કેમ કે બધું જ જો આપડે ઓનલાઈન લે શું તો આપણા જે લોકલ વેન્ડર છે એમનો તો ધંધો. ઠપ.
થપ થઈ જવાનો હવે તો આ બધા વેન્ડર લોકો પણ પોતાની વેબસાઈટ ખોલી ખોલીને. એ પણ ઓનલાઈન વેચે છે.
હા હમણાં તો સોશિયલ મીડિયા ના માધ્યમથી એટલું. સારું થયું છે ને સોશિયલ મીડિયા એવું ત્યાં. કે લોકો પોતાની શોપને, પોતાના નાના નાના ધંધાઓને ત્યાં સોશિયલ મીડિયા પર. પ્રમોટ કરે છે, અને હા ત્યાંથી પણ એમ મતલબ એ પોતાનો માલ સેલ કરે.
સેલ કરે છે, હા એતો હવે એ લોકો આપણાં માર્કેટ ના લોકો પણ આવું કરવા માંડી ગયા છે.
એટલે ઓનલાઈન ઓફલાઈન બેઉના પોતપોતાના ફાયદા છે.
કરતા હોય છે, એ લોકો પોતાના આ જે આપણે કેઈ છી ને પોતાના પેજીસ પર નાખે છે. એ લોકો પણ હવે તો જ કરવા માંડી ગયા છે.
ઓફલાઇન બેવના પોતપોતાના.
ફાયદાઓ છે એટલે આપડે કહી શકીએ કે સમજદારી પૂર્વક અને જરૂર મુજબ શોપિંગ કરવી એ સૌથી મહત્વનું છે.
એક સો ટકા ખરી વાત.
હમ ચાલો તો હા ચાલો ઠીક છે, હા મળીએ આપણે ચાલો બાય જઈશું આપણે શોપિંગ કરવા હમ્મ ચાલો ‌ બાય.
હલો.